ભાઈ આજકાલ ના તહેવાર નજીક આવે એટલે બાળપણની ઘણી આગા આવે છેને.
હા યાર. ખાસ કરીને ગામ માં ઉજવાતા તહેવારોની વાત કંઈક અલગ જ અથી.
હા ઉતરાણ આવે એટલે પતંગ ખીરકી અને ઊંધિય જલેબીની રાહ જોતા નહી.
અને દિવાળીમાં આખું ઘર સાફ કરવાનું કામ પણ તહેવારોનો ભાગ જ લાગતો.
યાદ છે ને આપણા ગામમાં તહેવાર પહેલા બધા લોકો મળીને કઈ રીતે ઉજવતા બાળકો રંગોળી બનાવતા મોટા લોકો ખરીદી કરતા અને સાંજે ચોકમાં બધા ભેગા થઈને વાતો કરતા.
હ અને દરેક વર્ષે કઈક નવ શીખવા મળતું વડીલો પાસેથી પરંપરાની વાતો સાંભળવી લોકગીતો ગાવા અને મેળામાં ફરવા જવું આ બધું તહેવારની મજા વધારતું આજકાલ સમય બદલાયો છે છતાં મને લાગે છે કે પરિવાર અને ગામ સાથે મળીને ઉજવણી કરવી જોઈએ.
વાત તો સાચી પરિવાર સાથે જે બેસવાની મજા અને તહેવાર ઉજવવાની મજા અલગ જ છે આજકાલ તહેવાર નજીક આવે એટલે બાળપણની ઘણી યાદો મારીને ખૂબ જયાતા
હા યાર ખાસ કરીને ગામમાં ઉજવાતા તહેવાર ની વાત ક
ઉતરાયણ આવે પતંગ દોરડી એ બધું રવાની મજા ચાલ છે.
અને દિવાળીમાં આખું ઘર સાફ કરવું. કરવાનું કામ પણ. તહેવાર ન એક ભાગ જ લાગતો ને.
હ સાચી અરે તમારા ગામમાં તો એક કઈક તહેવાર ઉજવાય છે ને દિવાળીમાં.
હા અમારા ગામમાં એક મંદિર છે નકલાંગ ભગવાન નું જ્યાં બે દિવસ અને એક રાત ત્રણ દિવસ રીતે મેળો સર્જાય છે ઘણી મોટા પ્રમાણમાં મેળો સર્જાય છે ઘણી બધી પબ્લિક ત્યાં આવે છે રાત્રે બધા અમુક ગામમાંથી માણસો આવે છે ઘોડા લઈ લઈને તે જૂની પરંપરાઓ બીજું કરે છે
મેં વાત સાંભળી કે તે કો સાતસો વર્ષ જૂની પરંપરાને સાચવી રહ્યા છે
હા તે સાતસો ની પણ વધુ વર્ષથી ને તે પરંપરા પાળતા આવે છે આ દર વર્ષે સર્જાય છે આવ દિવાળી હોય તે દિવસથી બેસતા વર્ષના દિવસ સુધી દર વર્ષે અમારે ત્યાં આ સર્જન મોટા પ્રમાણમાં પબ્લિક પણ આવે છે
હા હું પણ એક વર્ષ આવેલો છું ત્યાંથી રાત્રે બાર વાગ્યા પછી ઘોડા અને લોકો પબ્લિક ખુબ આવે છે
હા ખુબ જ પબ્લિક આવે છે
અમારે પણ ઘણા બધા તહેવારો ઉજવાહ છે એમાં અમારે શ્રી કિષ્ણનો પણ તહેવાર આવે છે
બરાબર તમને સૌથી વધારે કયો તહેવાર ગમે છે બરાબર ઉત્તરાયણમાં તમે ક્યારે કેટલા સમયમાં પતંગ ચગાવો
જો કે મને ઉત્તરાયણ ગમે પણ એ પતંગ ચગાવતા નહી આવડતું
અરે યાર તમે
હું મારા મિત્ર ને કહું તેછ ચગાવી આવે એને પછી અમે પકડેને ઉભા રહીએ
એટલે તમને હજુ પતંગ ચખાવતા નથી આવતું
એટલે આમ આવડે જો વાયરો હોય તો પતંગ ચગાવી લે પણ જો વાયરો ના હોય તો નથી ચગતી
બરાબર હા પતંગ ચગાવવામાં તો હું ખુબ જ એક્સપર્ટ છું એટલું એક્સપર્ટ કે કોઈ ત્યારે પતંગ ચગાવતો હોય કે આજુબાજુ કોઈ પતંગ જ તમને જોવા નહી મળે કારણ કે હું તો એની ચગવા જ નથી દેતો એમની પતંગ ચગે ને હું કાપી દે
વાત તો સાચી પણ જો વધુ પાકી દોરી વાપરીએ તો પક્ષી ઓને પણ ખુબ જ નુકસાન થાય છે
હા એ પણ વાત સાચી એટ જો અત્યારે માર્કેટમાં ચાઈના દોરીથી ચાઇનીઝ દોરી કઈક આવે છે પ્લાસ્ટિકની તે ખુબ જ ગાતક હોય છે તે આપણા હાથમાં પણ ચાલી જાય છે તે ચાલે એટલે ખૂબ જ દુખાવા આપે છે હાથ કાપવાની પણ સંભાવના રહે છે અને અત્યારે જો એ દોરી રસ્તા ઉપર પડે તો કોઈ વ્યક્તિ ન જીવ પણ ગુમાવી શકે છે એટલી ઘાતક આવે છે એ દોરી
હા એટલે તો અમે તે દોરી વાપરતા જ નથી નોર્મલ દોરીનો જ ઉપયોગ કરીએ છીએ
હા બરાબર તમને બીજા કયા કયા તહેવારો ગમે
એમ તો મને ઉત્તરાયણ ખૂબ જ ગમે છે બીજા દિવાળી છે ગણેશ ચતુર્થી એવા બધા તહેવારો ગમે મને ઉત્તરાયણમાં છે ને જે પતંગ કાપવાની બહુજ મજા આવે
હા મજા તો આવતી છે પણ તમને કાપતા આવડે છે
હા કાપી લઈ કોક દિવસ અમુક પરકાર પતંગ કપાઈએ જાય
હા.
એક ને કાપવા આપીએ તો કાપી નાખે તે.
હા તે મિત્ર એક્સપર્ટ લાગે છે મને.
આ મિત્ર એક્સપર્ટ જ છે તે તે મારી પતંગ કટાય જ આપે છે.
બહુ સરસ.
તમતમે.
પતંગ ઉચકાવવાનું શોખ
કે મારી ઉંમરે વીસ વર્ષ છે, એટલે દસ વર્ષ મને ખૂબ જ શોખ છે પતંગ ચગાવવાનો.
ઓ હું મને યાદ છે ત્યાં સુધી હું પાંચ વર્ષનો હતો ત્યારથી પતંગ ચકાવ્યો નને મને ત્યારથી જ પતંગ ચકાવતા આવડે. આવડે છે હું જે એરિયામાં રહું છું. ત્યાં પબ્લિક બધાને ખબર છે. તે કે હું કેવી પતંગ ચગાવું તે જાણે મોસ્ટ ઓફ થે પબ્લિક ઓછી પતંગ ચાગાવે મારી સાથે પેચ લગાવવા આવતી જ નથી તેમને ખબર છે કે મારી સાથે પેચ લગાવશે એટલે એમની પતંગ કપાઈ જશે.
હ એમ આજે તો જે ઉત્તરાયણમાં જે તે પતંગ ચગાવવા સાથે જે ગુબ્બારા ચગાવવાની મજા આવે.
હા જે તમે કયા તા પેલા હીલિંયમ ગેસ વાળા જેમાં હિલિયમ ગેસ ભરેલી હોય છે.
હા એ જ એ.
હા એ હોય છે પણ એ નાના છોકરાઓ માટેના હોય છે. આપણી ઉંમર તો પતંગ. ત ચગવાની છે.
તમે કેટલી પતંગો લાવો?
હું હું હું તો લાવું છું કઈ ઘણી નથી લાવતો કારણ કે મારે કોઈ પતંગ કાપી જ નથી શકતું એના કારણે વધારે ને વધારે વીસ પચીસ લાવું છું બસ મારે એટલી ચાલી જાય છે મારે ગયા વર્ષની પણ પતંગો પડી છે. છતાંય હું લાવું છું.
એવુ. મારે તો પચાસ લાવવી પડે કારણ કે એમાંથી અડધી તો ખાલી ચગાવવામાં જ બગડી જાય કે ચગાવતા જ ના. ચગાાવ તને આવડે છે. થી બગડી જાય, ફાટી જાય.
એ તમારે કેટલા અડધો દિવસ ચાલતી હશે કે તેનાથી પણ ઓછુ?
હા. અમે બાર વાગ્યા સુધી પતંગ ચગાવીએ. પછી નહીં ચગાવતા. સાંજે ચગાવીએ.
બરાબર. તમારી આજુબાજુમાં પણ કોઈ એવો વ્યક્તિ છે કે જે એક્સપર્ટ હોય?
હા હા છે અરો મિત્ર હજી એક્સપર્ટ છે
હા એના સિવાય કોઈ
એના સિવાય ઘણા લોકો છે પણ એ દૂર રહે થોડા
બરાબર તમને દિવાળી માં કઈ મજા જા આવે કોઈ તહેવાર ઉપજવાની દિવાળી
હા દિવાળી માં મને છે ને રાતે છે ને જે ખુબ જ મજા આવે કારણ કે નવી નવી વસ્ જો ભણતી હોય વાનગીઓ તે ખાવાની મજા ખુબ જ મજા આવે
હા સાથે સાથે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનતી હોય મામા નાણા છોકરી છકરા ઘ ઘરે આવે ત્યારે પણ એકદમ ઘરે એકદમ મસ્ત વાતાવરણ સર્જાય
વાત તો સાચી તમારે તો દિવાળીમાં ખુબ જ મજા આવતી હશે
હા ખૂબ જ કારણ કે મારા માસીના છોકરા બધા જારે ઘરે આવે ત્યારે ભેગા થઈને એકદમ મસ્ત ફટાકડા ફોડી તમને કોઈ એવા ફટાકડા છે જે વધારે પસંદ હોય
મને તો ને સ્કાય સ્વર ખુબ જ પસંદ છે ઉપર જઈને ફૂટે ને
હા હા એ હા એ પણ મસ્ત જે સુતળ નો બંબ આવે એવું કઈક કહીએ છ છે માર્સલ એ મને ખુબ જ ગમે કારણ કે એને ફોડવાની એક મજા જ અલગ હોય એ ફોડી એટલે એટલો બધો અવાજ કરે ને આમ અતિશય
માર્સલ મને થોડી એને થી ડર લાગે છે એટલે હું તે ઓછા જ ફોડું છું
હા બરાબર અને એક આવે છે બટરફ્લાય તમે ફટાકડા ન નામ સાંભળો નને બટરફ્લાય
હા હા એ બટર તો હું ખુબ જ લાવું બધું જ પ્રમાણમાં બટરય ફટાકડા લાવું છું
હા એ ફોડવાની એકદમ મજા જ અલગ છે
હ મજા આવી જાય તે ડર પણ ના લાગે અને મજા આવે
હા તમે તારા મંદળ સળગાવો છો
તારામંડલ તો હું સળગાવું છું શું ખૂબ એટલે થોડા પ્રમાણમાં સળગાવીએ
બરાબર
એ આ વખતે તો અમારે આવું જ છે તમારા ગામમાં
હા હા જરૂર આવજો પદીવાલીમાં હા ત્યાં મેળો હશે ત્યાં તમે ફરજો નાગક ભગવાન ના દર્શન કરજો તેના માટે જાવું છે સારું તો મળી યે સારું